હલો હા કેમ છો કેમ છો બેન?
મજામાં તમે મજામાં તમે કેમ છો?
મેં પણ મજામાં છું.
આજે અમે વાત કરવાના છે પરિવાર અને સંબંધો વિશે હા હેલો હા મેં બોલું છું. ચલ રહી દો મનટ ચલ રહી હ પરિવાર અને સંબંધો પરિવાર અને સંબંધો માનવ જીવનનું સૌથી મહત્વ મહત્વ ભાગ છે માણસ જરૂરી છે ત્યારે સૌ પ્રથમ તે પરિવાર પરિવાર નો પ્રેમ સાંભળ ભણવા અને માર્ગદર્શન મળે છે પરિવાર માત્ર લોહી ના લોહી ના સંબંધ નથી જ. નથી જ પરંતુ પ્રેમ વિશ્વાસ અને લાક્ષણિક લાક્ષણીઓ ન પણ સંબંધો લો હોય છે. પરિવાર વ્યક્તિ વ્યક્તિ વ વિકાસમાં મહત્ત્વની મહત્ત્વની મહત્વની ભૂમિકા ભજવે છે પરિવારમાં માતા પિતા માતા પિતા ભાઈ બહેન દાદા દાદી અને અન્ય સભ નો સમાવેશ થાય છે દરેક સભ્ય નું પોતાનું મહત્વ મહત્વ હોય છે માતા બાળકને પ્રેમ અને માતા માતા આપે છે જ્યારે પિતા જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. ભાઈ બહન સાથેના સંબંધો જીવનને આનંદમય બનાવે છે દાદા દાદી પોતાના અનુભવે અનુભવતી નવી પેઢીને જીવનમાં મૂલ્યો મૂલ્યો શીખાવે છે સંબંધ નું સંબંધ નું મૂળ તત્વ વિશ્વાસ છે જ્યારે વિશ્વાસ હોય છે ત્યારે સંબંધો જ જેમ મજબૂત રહે છે જો સંબંધોમાં વિશ્વાસ નથી ખોટો વિશ્વાસની ખોટ આવે છે ગેરહાજરીઓનો અને મતેભેદ મતભેદ ઉભા થાય છે. મતભેદ ઉભા થાય છે. તેથી દરેક સંબંધમાં પર પરદશતા અને સચ્ચાઈ જરૂરી છે. એક-બીજાની લાક્ષણિકનું સન્માન કરવાથી સંબંધો લાંબા સમય સુધી ટકી રહે છે. આધુનિક યુગમાં લોકો પોતાના કામ-કાજ અને વ્યસ્ત જીવનને કારણે પરિવાર માટે પરિવાર માટે ઓછો સમય કાઢી શકે છે. પરિવારમાં ઘણા સંબંધો અંતર ઘણા સંબંધો અંતર આવવા લાગે છે. પરંતુ પરિવારના સાથે થોડા સમય વિતાવવાથી સંબંધ વધુ જ ઘાટ બને છે. બને છે. સાથે ભેજનું કરવું વાતચિત કરવી અને સુખ-દુઃખ વહેંચવાથી પરિવાર સ સંબંધો વચ્ચે પ્રેમ વધે છે. પ્રેમ વધે છે, પરિવાર મુશ્કેલ સમય સૌથી મોટું આધાર બને છે. જયારે વ્યક્તિ કોઈ જ્યારે વ્યક્તિ કોઈ સમય એ નિસ્તરણ નો સમાવેશ કરે છે. ત્યારે પરિવાર તેને હિંમત અને આત્મવિશ્વાસ આપે છે. પરિવારના સા સભ્યોનું સાથે વ્યક્તિ દરેક કપડાં પડ પડકાર પડકાર સામે લડ લાડવાની શક્તિ આપે છે. તેથી કહેવાય છે કે પરિવાર જીવનનું સૌથી મોટું મોટું ભણ છે સંબંધોનું જાળવી રાખવા માટે લક્ષણ અને સમજણ સમજણ સમજણ પણ ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિની મૂલ્યો થાય છે. પરંતુ પરંતુ એકબીજા એક બીજી જે માં માં કરીને એકબીજાને માફ કરીને આગળ વધવું એ સારા સંબંધોની નિશાની છે. ગુસ્સો અને અહંકાર સંબંધને નબળા બનાવે છે જ્યારે પ્રેમ અને સ સહનશિલતાને તેના પ્રેમ અને સહનશીલતાને મજબૂત બનાવે આવે છે. આ આજના સમયમાં આજના સમયમાં તો લોહી પીઢીઓ અને સોલોઈ પીઢીઓને એક ટેકનોલોજી લોક વચ્ચેની સંપર્ક સરળ બનાવે છે. પરંતુ ઘણી વાર તે નજીકના સંબંધોમાં અંત પણ લાવે છે, હેલો.
હા મેં પણ પરિવાર હા મે પણ પરિવાર પરિવાર પરિવાર એટલે ફક્ત સગા સંબંધીઓ નહીં પરંતુ આસપાસના લોકો મિત્રો અને પાડોશ કે જેઓ સુખ દુઃખ માં એકબીજાને પોતીકા પોતાના માને છે માનવ સમાજ નું આ સૌથી પ્રાથમિક એકમ છે જ્યાં બાળક સામાજિક મૂલ્ય અને સંસ્કાર શીખે છે
એક સ્વાસ્થ્ય અને શાંતિપૂર્ણ જીવન માટે પરિવારના સભ્ય સાથે સારા સંબંધો જાળવી રાખવા ખુબ જ જરૂરી છે સંબંધોને મજબૂત રાખવા માટે દરેક સભ્યને માન આપવું પારદર્શિતા રાખવી અને મુશ્કેલીઓમાં એકબીજાને પડકે ઉભા રહેવું અનિવાર્ય છે આપણા ઘર માં અને સગા સંબંધીઓમાં મમ્મી માતા પિતા ભાઈ બેહેન દાદા દાદી નાના નની કાકા કાકી બઈ પૂવા મામા મામી માશ માસી જે જો આ લોકો ન સાથ છે તો પરિવાર ને એ છે ગુજરાતી ગુજરાતી સંસ્કૃતમાં પરિવાર અને સંબંધો ફેમિલી એડ રિલેશનશીપ એ સૌથી મહત્વનું અંગ છે આપણી સંસ્કૃતિ સંયુક્ત પરિવાર જોઈન્ટ ફેમિલી અને પરસ્પર સ્નેહ ટકેલી છે સંયુક્ત પરિવાર દાદા દાદી માતા માતા પિતા કાકા કાકી અને ભાઈ બહેનો ના બધા જ એક ઘરમાં સાથે રહે માતા પિતા અનેને તેમના બાળકો જ સાથે રહે અને આદર અને સન્માન વડીલો નું માન આપવું અને નાનાઓને પ્રેમ કરવું એ ભારતીય સંસ્કાર છે. સાથે સમય બિતાવાનો રોજ રાત્રિ સાથે જમવું અથવા તહેવારો સાથે ઉજવવાથી પ્રેમ વધે છે સુખ દુખમાં સાથ આપવું. આ પરિવાર નું મજબૂત ગઠન છે. પરિવાર એ કેવો છે કે પરિવારને સાથે સુખ દુઃખ શેર કરી શકો. સુખ દુઃખમાં સાથ આપે તે પરિવાર નુ મુજબ ની તે ઘણી ઘટના છે. પરિવાર, પરિવાર નો પ્રેમ, માતા પિતા ની લાગણી ને કાકા કાકી નો દુલાર ને દાદા દાદી નો પ્રેમ બાળપણથી જે મળેલું તે પરિવારથી જ મળેલું છે. આ જે સુખમાં જે સાથ રહે તે પરિવાર છે દુખમાં જે સાથ તે પરિવાર છે બધા પરિવાર એક જેસા એક એક જેવા નથી હોતા પણ જે પરિવાર એક જેવા હોય છે તે બહુ હારા હોય છે. અને પરિવાર માટે જે લાગણી છે અમારા જીવનમાં તે બહુ હારું છે. ભાઈ બહેન ના પવિત્ર પ્રેમનો તહેવાર દિવાળી પછી ભાઈ બહેન ના ઘરે જમ્યા અને આશીર્વાદ લે આ પરિવાર માં આવેલું છે પરિવાર એક એવું એવું છે કે પરિવારમાં જે જે જે જે સદસ્ય છે એના હાથે લાગણી પ્રેમ વ્યવહાર વધુ હોય છે. પરિવાર પરિવાર પરિવાર જ નથી હોતી પરિવાર નો પ્રેમ હોય છે. પરિવાર નો દુલાર હોય છે, અને પરિવાર નો લાગણી હોય છે. પરિવાર આજે પરિવાર આજે આપડે કઈ ઉભા રહ્યા છે? અને બધા પૂછે છે કે તમારા ફેમિલીમાં કેટલા છે તે આપે પરિવાર ના વિશે એ લોકોને જાણકારી ને માહિતી આપીએ છીએ. પર પરિવાર એક એવો મુખ્ય તથ્ય છે કે જેનાથી આપણે પૂરું પૂરું જીવનનું આખું થઈ જાય છે તે પરિવાર છે આપણું પરિવારમાં કઈ કઈ લોકો કઈ લોકો ના પરિવાર નથી અને જે લોકો ના પરિવાર છે એ લોકોને પરિવાર જ નથી ગમતા એવું અમારા જીવન નો છે પરિવાર પરિવાર પરિવાર માટે જે જેટલા સદગુણો એટલા શબ્દ કમ કોમ પડી જાય એવું છે. એ એટલે કે કે પરિવાર છે તો બધા છે આપડા સુખ દુખમાં સાથ આપનાર આપણા દુઃખો ના સારનાર આપણા આપણા સુખમાં સાથ દેવે દુઃખમાં સાથ દેવે છે એ પરિવાર જ છે. પરિવાર એક એવો એવો ચરખો છે કે જેના સાથે એમ લોકો એ કરી શકાય તે કરી શકાય બધું જ કરી શકાય એવું થઈ શકે છે. પરિવાર નુ કઈ તેડું નથી હોતુ પરિવાર બધા હાથે સાચો રહે છે. પરિવાર માટે તે લાગણીઓ પ્રેમ જાળવવી બહુ સારી છે. પરિવાર એક એવું આપનાર છે કે દ્રશ્યો કે તે પરિવાર સાથે પ્રેમ વધારે છે. અને પરિવાર પોતાનું મૂલ્ય દર્શન માટે બહુ સૌથી આપનાર માહિતી છે. પરિર પરિવાર હંમેશા સાક્ષરતું નથી અને પરિવાર સાથે પ્રેમ માહિતી આપનાર પરિવાર જ હોય છે. તે પરિવાર માટે તે તાજે જે વાત અમે લોકો કરીએ છીએ. પરિવાર ના આપડે બધા પરિવારને એક જ સંબંધોમાં જે છે પરિવારને સંબંધ બધાને પરિવારને એક એક જ જેવું જોઈ જઈએ ચાહે પોતાનું પરિવાર હોય છે ને બીજું ન પરિવાર હોય. બધા પરિવારને પ્રેમ લાગણી એક જ જોઈ જોય જોઈ જોઈએ. અને પરિવાર પોતાના માર્ગદર્શનથી ઉભું રહેવું જોઈએ હલો
અચ
હાલો. તમારાથી વાત કરીને મને બેન બહુ સારું લાગ્યું.
મને પણ બેન ય ઓકે બેન મારો કોલ આવતો છે.
છે.